હા આવી રહ્યો છે કેમ છો, ભાઈ કેમ મજામાં છે ને બધા.
હા હું મજામાં છું તમે કેમ છો? તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને?
બમ મજામાં છે શું ચાલી રહ્યું છેાઈ હાલમાં તમારી હં કોલેજ પટી છે તો તમે હમણાં શું કરી રહ્યા છો?
. ત છે આવડે તો અવડે ઘરે જ. ઘરે જ છે અને ઘરમાં જોઈએ તો શાંતિ જ છે તમારે અ જ તમે શું કરી રહ છો?
પરંતુ શું છે અહીયા તો એટલો તાપ લાગી રહ્યો છે અને ખુબ જ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જોકે ઉનાળાને રઋતુ છે પરંતુ દર વર્ષે માર્ચ મહિનામાં આટલો બધો તાપ નહી લાગતો હતો, પરંતુ હાલમાં તો જે પ્રદુષણ છે મને એવું લાગે છે. પ્રદુષણ વધી રહ્યું છે, તેના કારણે આ અસર થાય છે અને અમારી બાજુ તો ખુબ જ તાપ લાગી રહ્યો છે, પાણીની પણ ઘણી બધી અસર થાય છે, અને ઘણા બધા પ્રોબ્લેમો થલા છે, શું તમારી બાજુ પણ ગરમી વધુ છે હમણાં કે પ્રદુષણ વધે છે કે પછી કોઈ બીજા કારણોસર છે?
હ સાચું જ જણાવ્યું અમારા બાજુ પાણા ગરમી ખુબ જ વધી રહી છે, અને સાથે સાથે, વાતાવરણમાં ખબ ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે, હમણાં જ ઘણા થોડા ઘણા દિવસો પહેલાં વરસાદ પડતો હતો, વરસાદના કારણે આમાં પા માફા નુકસાન થયો. હર્યા. થોડાક દિવસ પછી ગરમી ખુબ જ વધી ગઈ છે તેના કારણે તમે જણાવી એ પ્રમાણે પાણીની પણ અછત થવા લાગી છે જેથી કરીને, ઘર વપરાસમાં અને પીવાના પાણીનો ન ઉપયોગ પણ ઘટાડવો પડ્યો છે અને તેના ઉપયોગ માટે પણ પાણી, મળી રહ્યું છે. એટલે ઘણી બધી પ્રકારની, પ્રદુષણના કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
રી વા પણ અને હન અમાર બાજુ શું છે કે અમારા ઘરના બાજુમાં કંપની આવેલી હોય છે આવેલી છે, તેમાં શું છે અમે એમાં જોબ પણ કરી છે પરંતુ હાલમાં એવું છે તેમાં, જે ધુમાડો હોય છે તેનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું. વધી ગયું છે અને એના કારણસર જે હવામાનનું પ્રોડક્શન છે, એ ખુબ જ થઈ રહ્યું છે જેના કારણોસર અમારા જે એટલે કે જે કંપનીની આસપાસના વિસ્તારો છે, તેમાં ઘણા બધા લોકોને ઘણા બધા રોગો જેમ કે ચામડીના રો વોગજનને આંખના, આંખ વહેલી આવી. એ બધા ઘણા બધા રોગો થતા જોવા મળે છે એના ઉપાય માટે અમે એને કંપનીમાં અરજી પણ કરી હતી પરંતુ અમારા કંપનીમાં અમારું એટલું બધું માનવામાં આવતું નથી કારણ કે અમે કામદારો તરીકે જોબ કર છે તો પછી અમે બધા ગામજનો ભેગા થયા અને જે. ને અરજી કરી અને પેલા તો સરપંચશ્રી એ સરકારને માંગણી કરી કે આવું આ પ્રોબ્લમ છે તેના નિવારણ માટે શું કરવું જોઈએ તો જ અધિકારીઓ ઇન્ફેશન માટે આવ્યા અને એમણે આખી ચકાસણી કરી કંપનીની અને જે પ્રોબ્લમ હતી તેને સોલ્વ કરવાનો માટે અમને. પણ માર્ગદર્શન આપ્યું અને જે અધિકારીઓ હતા તેમને પણ માર્ગદર્શન આપ્યું અને ઘણું બધું અમને પણ શીખવા મળ્યું, શું તમારા બાજુ માં પણ આવું કઈ કંપની કે તમે જ્યાં જોબ કરો છો ત્યાં પ્રદુષણ પ્રમાણ વધુ હતું અને તમે આવું કઈ ઉપાય નિરાકરણ કર્યો છે?
હા તમે જણાવ્યું એમા અમારી સાઈડ પણ આ પહેલા થોડાક સમય પહેલા એ કંપની હતી, જ્યાં ઘણું વધારે પ્રદુષણ થતું હતું તેના કારણે, હવામાન તથા પાણી ઘણી બધી પ્રકારે, પર્યાવરણને નુકસાન થતું હતું અને આજૂબાજુના લોકોને પણ ખૂબ ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે જેથી કરીને અમે પણ બધા સાથે મળીને સરકારશ્રીને અરજી કરી હતી અને બા સરકાર દ્વારા પણ ખાસ એવા લેવા પગલાં લેવામાં આવ્યા છે જેથી કરીને તે. કંપની બંધ કરવામાં આવી હતી અને હાલમાં ઘણ એવું સારી પરિસ્થિતિ છે પણ હમણાં પણ, કેટલીક કંપની એવી છે કે જે આજુબાજુના વિસ્તારોમાં અમારા વિસ્તારમાં તો નથી પણ આજુબાજુના વિસ્તારમાં છે, અને તે પોલ્યુશન વાળી છે તેનો અમે ઘણા બધા એ ગ્રુપ બનીને સાથે મળીને, તેના વિશે માહિતી મેળવીને પબ્લિશ કરવાના છે અને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમ દ્વારા, તેના બંધ કરવા માટેના ઉપાયો આવી રહ્યા છે કારણ કે જેના કારણેથી, ઘણા બધા પોલ્યુશન થઈ રહ્યું છે અને લોકોને ઘણું બધું નુકસાન થ છે, તે કંપની મોટી એવી કંપની છે તે તેથી, સામાન્ય વ્યક્તિના પર કે એટલે અમે તેના માટે નિરાકરણના પગલાં લઈ રહ્યા છે.
એ વાત સાચી છે અને અમારે ત્યાં શું છે કે દાદા અને દાદીઓ જે છે અને મારા પપ્પા પણ હવે ખેતી ઉપર નિર્ભર થઈ ગયા છે મેં મોટો થ એટલે હમણાં આધુનિક વિચાર છે એટલે અમને ખેતીમાં એટલું બધું જ્ઞાન નથી એટલે અમે ખેતી નથી કરતા અમે કંપતીમાં જઈએ છીએ. તો જે મારા પપ્પા ને મમ્મી ને જે દાદા દાદી છે તે ખેતી કરે છે અને પહેલા શું છે અમારો ખેતી પર જ આખો પર નિર્ભર હતો અને ખેતી સારી એવી થતી હતી અમારી જમીન પણ ગામડાઓમાં ખુબ જ ઘણી છે એટલે અમેરો એટલે બધા નિરા થઈને અમારો પરિવાર ખેતી પર જ. પરંતુ હમણાં બટાટા જતા જે પ્રદુષણના કારણે જે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે પછી કંપનીઓનું પાણી છે તે નદીઓમાં નહેરોમાં અને તળાવોમાં નાખવામાં આવી રહ્યું છે એના કારણોસર અમારા બાજુ જે ખેતી છે તેમાં પણ ઘણ બધું નુકસાન થય રહું છે અમારે. હમણાં બાજુ એક કિસ્સો એવો બન્યો હતો કે જે અમે તળાવનો પાણીનો ઉપયોગ કર્યો છે, તેમાં બાળકો દ્વારા અને બાળકો દ્વારા ઘણો બધો કચરો નાખવામાં આવ્યો હતો, કચરો નાખે તેનો તો બહુ કોઈ પ્રોબ્લેમ ન હતો પણ જે પ્લાસ્ટિક હતું તે પણ ઘણું બધું નાખવામાં આવ્યું હતું, અને પાણીનું અશુદ્ધ થઈ ગયું એટલે કે જે શુદ્ધ પીવા લાગ હતું તેવું રહ્યું નહી હતું, અને એ પાણીમાં જે માછલીઓ હો કાચબા અને જે વગેરે વગેરે જે રહેતું હતું, એ પણ આસ પામ્યો અને અમને પણ અમે એ પાણીનો ઉપયોગ ખેતી માટે પણ કરતા હતા, અમે એ પ્રાર્થના કરતા હતા કે અમારી ખેતીને કોઈ નુકસાન ન જાય, પરંતુ થોડાક સમય બાદ અમારિ ખેતી પણ નાશ પામી હતી લાંબા સમય સુધી રાખી શકી ન હતી, એટલે અમને ઘણું બધું નુકસાન થ્યું હતું ત્યારે અમને એવું થયું કે પાણી એ ખૂબ જ જીવન જરૂરિયાત વસ્તુ છે, પાણીનો હંમેશા આપણેે ઉપયોગ સારી રીતે કરવો જોઈએ, અને અમને એના પરથી ખબર પડ્યું કે જે પ્રદુષણ છે તેનું નિવારન કરવું જ જોઈએ કોઈ બી જેમ કે હવાનું પ્રદુષણ વિશે બી નિવાણ કરવું જોઈએ તેના કારણે વનસ્પતિઓ પર એની આડઅસર થાય છે અને વ. પ્રતિ નો નાશ થાય છે, જો પ્રદુષણ વધતું જશે અને વનસ્પતિઓ નાશ થતો જશે, તો મનુષ્યનું પૃથ્વી પર જીવન ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાઈ જશે અને. કારણે આપણે એ બટુંનો એ ઉપયોગ વ્યય કરવો જોએ, અને હવે તો બે કચરા પેટીની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે એટલે બહ વાંધા એટલે વાંધો નથી હવે તમારી પાજે શું છે તમારે કોઈ ખેતીને એવું કરો છો ને તમા ખેતીમાં કોઈ વાર પ્રદુષણને કારણે નુકસાન થયું છે?
મારા બાજુ પણ ખાસ કરીને ખેતી જ કરે છે, અને તમે જણાવડ હું પણ નોકરી જ જાઉં છું પણ મારા માતા પિતા અને, મારા પુરા પરિવાર અને આજુબાજુના, ઘણા બધા કુટુંબો ખેતર પર આધારિત છે, અને ખેતના પાકમાંથી જ પોતાની આવક મેળવે છે, અ અમારે અહીં પણ પ્રદુષણના કારણે આવું નદીમાં પ્રદુષણ થયું હતું જે કંપની દ્વારા કરવામાં આવ્યું હતું, તે કંપની બંધ કરવામાં આવી છે અને અમરાં પણ રાહત જોવા મળી છે, અને અમારે સરકારશ્રી દ્વારા, આવો રાખવા માટે અને પ્રદુષણ અટકાવવા માટે ઘરે ઘરે કચરા પેટીઓ માપવા આવે છે અને ચીચી લાકામાં ઘણી એવી વસ્તીુ છે ત્યાં પણ કચરા પેટી મૂકવામાં આવે છે જેથી કરીને લોકો જમીન પર અથવા ગમતા કચરો ન ફેંક અને કચરો અટકાવી શકાય અને પ્રદુષણ અટકાવવા માટે ઘણા એવા. પગલાઓ પણ લેવા આવેલા છે જેમ કરીને આપણે જો કે લોકો ઘરમાં એસીનો ઉપયોગ ઘણો વધારે કરે છે, અને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ઘણો વધારે કરે છે, જેથી કરીને તેનાથી પોલ્યુશન થાય છે, અને આ ઇલેક્ટ્રિસિટી જરૂર ન હોય તો તે આપણે ઉપયોગ ઓછો જ કરવો જોઈએ કારણ કે જે ઇલેક્ટ્રિસિટી આપણે ઘરમાં વાપરીએ છે.
ઘરમાં વાપરીએ પલા કરવા માટે
આ સામનો કરવા પડે છે જેથી કરીને એ તેમાં ઘણી બધી સારહ જોવા મળે છે એટલે આપણે તેને સાચેન રાખવ જોઈએ, અને એનો સાચનો ઉપયોગ કરવો જોઈએ.
રી વાત એકદમ બરાબર છે અને એમ જોવા જઈએ તો, પ્રદુષણ એ ખુબ જ ગંભીર બાબત છે અને આપડે તો એના પર વિચાર કરવો જ જોઈએ, અને અમારા પાસેુ તો મીટિંગ પણ રાખવામાં આવી હતી કે આપણે પ્રદુષણને કોઈ પણ હિસાબે રોકવું છે, એ માટે અમે શું કર્યું પ્રદુષણ માટેને, તો પ્લાસ્ટિક માંથી કચરો કચરા પ લૂકે તેનું રીસાયકલિંગ માટે મોકલી આપ હતા, તેના કારણે જે રસ્તાઓ છે, બ્લોક છેને એ બધું બનાવમાં વપરાય જતું હતું અને એને જે પોલ્યુશન છે એના બા એને રોકાણ માટે અ વૃક્ષારોપણ પણ ખુબ જ કર્યું હતું અને્યાં. જે જમીન એમ ફાદલ પડી રહી પડી રહેલી હતી ત્યાં અમે શું કર્યું કે જ્યાં બાગ બગીચા બનાવ્યા એટલે ત્યાં લોકો જને કસરત કરે અને બધું નવું નવું શીખે એમ ઘણી બધી વસ્તુઓ ન અમે વૃક્ષો પણ ઉપ અમારું ગામ પણ એકદમ સુંદર થઈ ગયું છે. એક બાજુ ચારે ઓ ને બધું રોપવામાં આવ્યું છે, અને કોઈ વાર શું છે પ્રદુષણ લ એ નુકસાન જાય છે પરંતુ અમે વનસ્પતિઓ ઘણી બધી રોપી છે એટલે અમારા સુધી એટલો બધો પ્રોબ્લેમ નથી અને કંપનીઓને પણ અમે અરજી કરીને ક દીધું છે કે આ પ્રદુષણને એવું અમને એટલ બધું ફાવતું નથી અને ઘણા બધા રોગ થાય છે એટલે અમે પ્રદુષણ થી પણ દૂર જ રહીએ છીએ અને પ્લાસ્ટિક નું પ્રદુષણ તો હંમેશા આપણે ઓછું જ કરવું જોઈએ અને જેમ બને તેમ પ્લાસ્ટિક ન ઉપયોગ કરતાટ અટકાવવું જોઈએ અને આપણેે જો ન શીખશું અને આપણે જો પ્લાસ્ટિક નું પ્રદુષણ અટકાવશું નહીં. જાતા દિવસે આપણે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડશે અને આપડે અત્યારે એમ જે આપડે નદીઓને સાફ નહી કરી હતી અને જે કોરોના કાળમાં એની જાટે આપડે જે કચરો ના ફેંક્યો એમાં જે નદી સાફ ફેંકી એ બાબત પરથી આપણને એવું લાગે છે કે મનુષ્ય એ મનુષ્ય જે એવું પ્રાણી છે કે જે પાણીનું અને બડુ પ્રડુષણ તરફ પ્રડુષણ કરી રહ્યું છે. એથી આપણે પ્રડુષણ અટકાવવું જોઈએ મારે એવું માનવું છે કે પ્રડુષણ જો આપડે નહીં અટકાવશું તો આપડા આવનારી પેઢી પણ ઘણા બધા રોગો સાથે જન્મ લેશે અને ઘણા બધા એ લોકો ના શરીર પર ઇફેક્ટ થશે. શું તમારે શું પ્રડુષણ વિશે તમારે હજુ કઈ લાંબુ જણાવું છે?
કંઈ નહીં તમે જણાવ્યું હોય તે ખૂબ જ જાણકારી મને પ્રાપ્ત થઈ અને તેના વિશેે મને ઘણું બધું જાણવા મડ્યું અને આનું ઉપયોગ કરીને હું ઘણ એવું પ્રડુષણ અટકાવી શકાય છે. અને તેનો
એ-એ-એ હું મારા જીવન તાવીસ અને તેમના વિશે માહિતી એ લોકો આવ્યા અને આપડા જે પોયરાઓ છે અને આવતી પેઢી છે તેમને પીવાલાયક વસ્તુ નહીં મળી શકે. છે અને ત્યારે પણ આવી સુવી આપડે જે વડે સાફ હવામાન જીવી રહ્યા છીએ તેવું સાથે મળીને આપણે જમી આપણું પાણી, આપણું હવામાન બધા બચાવવું જોઈએ જેથી કરીને એ કોઈ પણ પ્રકારની અ નુકાન અથવા કોઈ પણ પ્રકારનું દુખ ન જોવા મળે અને તેમને પણ કોઈ પણ પ્રકાર નુકસાન જોઈએ આના માટે હું સારા એવા પગલા લઈશ અને સારા એવા કામ કરીશ. આ વાત તમારી સાથે ખુબ જ ખુબ મજા આવી અને આ આવી વાત આપડે પાછી કરી શું ચાલો એકા દિવસે